મજામાં હો. તમે કેમ છો?
હા હું પણ મજામાં છું. આજે આપણે એક ખુબ જ મહત્વના અને રસપ્રદ ટોપિક ઉપર વાત કરીએ. ફાસ્ટ ફૂડ વર્સિઝ હોમ મેડ ફૂડ. આજના સમયમાં ઘણા લોકો ફાસ્ટ ફૂડ તરફ આકર્ષિત થતા રહીએ થતા હોય. છે અને શરૂ પણ છે, તમને શું લાગે છે?
મારા માટે ફાસ્ટ ફૂડ અને હોમમેડ ફૂડ બંનેની પોતાની જગ્યા છે. પણ રોજિંદા જીવન માટે, હોમમેડ ફૂડ ઘણું વધુ હેલ્ધી અને ફાયદાકારક છે.
હમ્મ, બિલકુલ. પેલા ફાસ્ટ ફૂડ વિશે વાત કરીએ આપડે. ફાસ્ટ ફૂડ લોકોને આટલું બધું કેમ ગમે છે?
કારણ કે ફાસ્ટ ફૂડ સ્વાદિષ હોય છે. જલ્દી મળી જાય છે અને બનાવવા પં પણ ઓછો સમય લાગે છે. જેમ કે, પિઝા, બર્ગર્સ, સેન્ડવીચ, નુડલ્સ..... ફ્રેન્ચ ફ્રાઈઝ અને રોલ્સ જેવી વસ્તુ ઘણી પોપ્યુલર છે.
હા, એ તો છે ને ખાસ કરીને યુવાન નો ને બાળકો ને ફાસ્ ફૂડ ઘણું ગમે છે અને તેઓ તેના તરફ વધુ આકર્ષિત થાય છે.
હમ્મ, બિલકુલ. ફ્રેન્ડ સાથે બહાર જવાનું હોય ત્યારે પણ, ઘણા લોકો ફાસ્ટ ફૂડ જ પસંદ કરે છે.
હમ્મ, પન ફાસ્ટ ફૂડ ના ગેરફાયદા શું છે?
ફાસ્ટ ફૂડ ના ગેરફાયદા છે કે, અ એમાં વધુ ઓઈલ સુ ગોર સોલ્ટ અને પ્રિઝર્વેટિવસ હોય છે. જો રોજ ખાવામાં આવે તો બેસીટી, ડાયાબિટીસ, હાટ પ્રોબ્લેમ્સ અને ડાયજેશનની તકલીફો થાઈ શકે છે.
હા, તો સાચું ક્સે. ઘણી ખતરનાક તકલીફો અને રોગો થઈ શકે છે. ડોક્ટર્સ પણ ફાસ્ટ ફૂડ ઓછું ખાવાનું સલાહ આપે છે, એટલા માટે.
હમ્મ, અને ડોક્ટર્સ પન બિલકુલ એજ કહે છે. ક્યારેક-ક્યારેક ખાવું ચાલે પણ રોજ નહી.
હાથ, સાચું કહયું. હવે આપણે હોમમેડ ફૂડ વિશે વાત કરીએ.
હમ્મ, હોમમેડ ફૂડ ફ્રેશ, સ્વચ્છ અને પોશક હોય છે. તેમાં શું મુકવાનું તે, આપણેે જ નક્કી કરીયે છીએ.
હા એ તો છે, તે માંથી ઘણું પોષણ મળે છે ને ઘરનું જમવાનું પ્રેમથી પણ બનાવવામાં આવે છે એટલે તેને ખાવાની પણ ખુબ મજા આવે છે.
હમ્મ, ચોક્કસ. ઘરમાં ઓઇલ, મસાલા અને મીઠું પન નિયંત્રનમાં વાપરી શકાય છે.
હાઆ, સાચું છે. આપણે ગુજરાતી હોમમેડ ફૂડ વિશે તમારું શું કેવું છે?
ગુજરાતી ફૂડમાં રોટલી, શાક, દાળ-ભાત.... કઢી, સેલડ અને છાસ જેવી વસ્તુ હોય છે. આ સંતુલિત આહાર નું સરસ આ ઉદારણ છે.
હા, એ તો છે જ ને ઘરનું જમવાનું રોજ ખાવાથી આપણું શરીર પણ તંદુરસ્ત રહે છે.
બિલકુલ હોમમેડ ફૂડ થી ઇમ્યુનિટી પણ વધે છે, અને એનર્જી પણ સારી મળે છે.
હા સાચું કહ્યું તમે, હું જાણવા માંગુ છું.? કે સ્ટુડન્ટસ માટે કયું ફૂડ વધુ સારું કહેવાય, હોમમેડ ફૂડ કે, પછી ફાસ્ટ ફૂડ,
હમ જો મારા માટે તો હોમમેડ ફૂડ. હેલ્ધી ફૂડથી કન્સન્ટ્રેશન વધે છે મેમરી સારી રહે છે અને સ્ટડી માં પણ ફાયદો થાય છે.
હા અને ફાસ્ટ ફૂડ વધુ ખાવાથી આળસ પણ આવે છે એ પણ છે ને,
હમ ચોક્કસ, હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે હેલ્ધી ફૂડ ખુબ જરૂરી છે.
હમ સાચું, તમને શું લાગે છે? કે પેરેન્ટસ એ બાળકોને ઘરનું ફૂડ ખાવાની આદત પાડવી જોઈએ ને.
બિલકુલ બાળપણથી જ સારી ઈટિંગ હેબિટ્સ પડશે તો મોટા થઈને પછી પણ તે આદત સાથે રહે છે.
હા સાચું છે. ને આજની આ ચર્ચા થી મને એટલું સમજાણું કે ટેસ્ટ કરતા આપણે હેલ્થને વધુ મહત્વ જોઈએ ને હોમમેડ ફુડ ખાવું જોઈએ ફાસ્ટ નુ ફૂડ. ફાસ્ટ ફૂડ ને આપણે બને ત્યાં સુધી એવોઇડ કરવું જોઈએ
હમ હું પણ એજ માનું છું ફાસ્ટ ફૂડ નો આનંદ ક્યારેક લઈ શક કઈ પણ રોજિંદા જીવનમાં હોમમેડ ફૂડ જ શ્રેષ્ઠ પસંદગી છે.
હા એ તો છે જ હું જાણવા માંગુ છું કે? ન્યુટ્રીશન આપણા જીવનમાં કેટલું મહત્વપૂર્ણ છે.?
આ ખુબ જ મહત્વપૂર્ણ. ન્યુટ્રીશન એટલે શરીરને જરૂરી બધા પોશાક તત્વો યોગ્ય પ્રમાણ મા મળવા. જો આપણે સંતુલિત આધાર લઈએ તો શરીર તંદુરસ્ત રહે છે અને બીમારીઓથી બચે છવા મદદ મળે છે.
હા એ તો તમે સાચું કહ્યુ. ને બેલેન્સ ડાયટ વિશે તમારું શું માનવું છે?
અ બેલેન્સ ડાયટ એટલે એવો આહાર જેમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન્સ, વાઇટામિન્સ મિનરલ્સ, હેલ્ધી ફેટ્સ, ફાઈબર અને પાણી યોગ્ય પ્રમાણમાં હોય, આવો આહાર શરીરને પૂરતી એનર્જ -જી અને પોષણ પણ આપે છે.
એ તો છે જ, એટલે ડોક્ટર્સ પણ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ખાવાની સલાહ આપે છે આપણને,
બિલકુલ, સીઝનલ ફ્રૂટસ અને ફ્રેશ વેજીટેબલ્સ, વિટામીન્સ અને મિનરલ્સથી ભર -પૂર હોય છે તે ઇમ્યુનિટીને પણ મજબૂત બનાવે છે.
હમ્મ સાચું. હોમમેડ ફૂડમાં આપણને ન્યુટ્રીશન વધુ મળે છે કે ફાસ્ટફૂડમાં,?
અ ઘરમાં બનાવેલું ભોજન ફ્રેશ હોય છે. અને તેમાં પ્રિઝર્વેટિવસ અથવા વધુ કેમિકલ્સ હોતા નથી, એટલે તે હેલ્થ માટે વધુ ફાયદાકારક હોય છે.
હા હું પણ એજ માનું છું. ને કુકિંગ હેબિટસ પણ ઘણી જ મહત્વપૂર્ણ છે.
હા રસોઈ બનાવતા પેલા હાથ સારી રીતે ધોવા ફ્રેશ ઇન્ગ્રીડિયન્ટ વાપરવા અને કિચનને સ્વસ્છ રાખવું ખુબ જરૂરી છે.
હમ્મ ને ફૂડ હાઈજીન કેમ જરૂરી છે એ જણાવો?
અ જો ભોજન સ્વચ્છ રીતે તૈયાર ના થાય તો ફૂડ પોઈઝનિંગ અને બીજા હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે, એટલે હાજીનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ઓકે ને બહારનું ફૂડ ખાતા વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ.
હંમેશા સ્વચ્છ અને વિશ્વાસ અયા હોટ રેસ્ટોરન્ટ પસંદ કરવી. ફ્રેશ ફૂડ જ ખાવું અને એક્સપાયરી ડેટ પણ ચેક કરવી જોઈએ.
ઓકે ને આજે ઘણા લોકો વેટલોસ માટે પણ ડાયટ ફોલો કરે છે.
હા પણ કેશ ડાયટ કરતા હેલ્ધી ડાયટ વધુ સારી છે. જમવાનું બંધ કરવું સોલ્યુશન નથી, યોગ્ય પ્રમાણમાં હેલ્ધી ફૂડ લેવું જોઈએ.
હા તમારી વાત સાચી છે. હું પણ એ વાતમાં એ વાતમાં વિશ્વાસ રાખું છું કે આપણે જમવાનું બંધ ના કરવું જોઈએ પણ તેના પર કંટ્રોલ કરવો જોઈએ. શું સ્ટુડન્ટ્સ માટે હેલ્ધી ફૂડ મહત્વપૂર્ણ છે કે જરૂરી છે.?
હા એ તો ખુબ જરૂરી છે. હેલ્ધી ફૂડથી કન્સન્ટ્રેશન મેમરી અને એનર્જી વધે છે. એક્ઝામ દોરાન પણ સારું ખોરાક ઘણો ફાયદાકારક છે.
હા મને તો લાગે છે કે આપણે રોજ બ્રેકફાસ્ટ કરવો પણ જોઈએ.
બિલકુલ, બ્રેકફાસ દિવસનું સૌથી મહત્વપૂર્ણ મિલ માનવામાં આવે છે. તે શરીરને એનર્જી આપે છે અને દિવસભર એક્ટિવ રાખે છે.
હા સાચું કહ્યું. આપણે ફેમિલી સાથે બેસીને જમીએ તો તેનો શું ફાયદો છે.
હમ્મ ફેમિલી સાથે જમવાથી સંબંધો મજબૂત બને છે, સારી વાતો થાય છે. અને બાળકો પણ સારી ઈટિંગ હેબિટસ શીખવે છે.
હ આ વાત મને ખુબ ગમી.
આભાર અ જો ઘરનું ભોજન માત્ર પેટ ભરવા માટે નથી પણ પ્રેમ અને લાગણી સાથે જોડાયેલું હોય છે.
હા સાચું કહ્યુ. તમારા માટે ક્યારેક ફાસ્ટ ફૂડ ખાવું યોગ્ય છે?
હા ક્યારેક ફ્રેન્ડસ અથવા ફેમિલી સાથે એન્જોય કરવા માટે ફાસ્ટ ફૂડ ખાઈ શકાય. પણ તે રોજની આદત ના બનાવી જોઈએ.
ઓકે સમજી ગયો. આજની આ ચર્ચાથી મને એ સમજાણું કે હોમમેડ ફૂડ છે આપણી હેલ્થ માટે ન્યુટ્રીશન અને હાઈજીનની દ્રષ્ટિએ સૌથી સારી પસંદગી ગણાય.
હમ હું પણ એજ માનું છું. હેલ્ધી ફૂડ સાથે રેગ્યુલર એક્સરસાઇઝ અને સારી લાઈટ.... લાઈફ સ્ટાઈલ આપણની તો આપડું! સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રહે છે. હ
હા હા સાચું કહ્યું. એવું કરવાથી આપણી હેલ્થ પણ સારી છે, અને... આપણા શરીરમાં ન્યુટ્રીશન્સ પણ સારી માત્રામાં મળે છે. ને આપણે.... કોઈ પણ બીમારીથી બચી શકીએ છીએ. અને કોઈ જો રોગ થયો હોય! તો તેને સરળતાથી મટાડી શકીએ છીએ, અને.... પાછા હેલ્ધી બની શકીએ છીએ. હવેથી હું ઘરનું ભોજન..... વધુ ખાવાનો નિર્ણય કરું છું અને..... જંક ફૂડ ઓછું કરીશ ને બેલેન્સ ડાયટ ફોલો કરવાનો પ્રયત્ન કરીશ.
બહુ સરસ આવી સારી આદતો થી તંદુરસ્ત અને ખુશ જીવન જીવી શકાય.
હા તમારી સાથે આ વિષય પર વાત.... કરીને મને ખુબ ઘણું નવું શીખવા મળ્યું.
હમ મને પણ ખુબ આનંદ આવ્યો. ચાલો ફરી બીજા રસપ્રદ ટોપિક સાથે મળીએ.
હા જરૂર. આવજો.
આવજો.